હ હા ઇસ યુ ડોન્ટ માઈન્ડ તમારી સાથે થોડા મિનિટ માટે વાત કરી શકુ?
હા હા.
અચ્છા ઓકે શું કરો છો તમે અત્યારે?
અ હાલ. ઓ મારું હોમવર્ક કરતા કરતા મીન્સ મારી સિસ્ટર નું હોમવર્ક કરતા કરતા તમારી સાથે વાત કરું છું.
છા ઓકે તમે અત્યારે એટલે ફ્રી છો ને તમે મારી સાથે વાત કરી શ
હા હા. આઈ ડોન્ટ હેવ એની ઇશ્યુ.
ઓકે ઓકે ઓકે ડોન્ટ વરી. આમ સો જમી લીધુ તમે?
યા મેં જોમે લ દું.
તમારો આજ. જજમ દિવસ.
એ છે.
અચ્છા અઆતમારા. બહુ અવાજ આવે છે તમારો અવાજ સરખો નથીઆવતો.
હા
હલો.
એક સેકન્ડ.
ક યુર ટાઈમ.
અ
હલો હલો. હલો. હા આવ્યો અવાજ.
હા આવ્યો.
ઓકે શું કરો છો તમે અત્યારે.
હમ હોમવર્ક કરું છું મારું એટલે માર બેનનું સોરી.
અચ્છા ઓકે તમારી નાની સિસ્ટર છે.
હા મહિના એ સિસ્ટર છે.
એ શું કરે છે.
એ ભણે છે.
ઓકે તો તમે તમારી કોઈ વાત મારી સાથે શેર કરી શકો.
મારી સાથે અ તમારી સાથે એટલે કયું એમ શું.
કોઈ બી તમારી બેસ્ટ મુમેન્ટ તમારા ફ્રેન્ડસ યા કલગ્સ યા તમારા ફેમિલી વિશે કોઈ વાત શેર કરી શકો છો.
હા ફેમિલી વિશે હું કરી શકું એમ અમારે અમારે આમ અમને આમ શ અમાર ફેમિલી નલે છે પણ બહુ સારું છે એમ
અચ્છા નાનું એટલે તમે કેટલા લોકો છો ફેમિલીમાં
ચાર ને અમારે એમ કરીને સા
અચ્છા ઓકે કે ફેમિલી માં કોણ કોણ છો
એટલે મારી બેન હું મામ્મી પપ્પા
અચ્છા મમ્મી પપ્પા શું કરે છે તમાવારા
મમ્મી પપ્પા બસ પપ્પા જોબ કરે છે મમ્મી હાઉસવાઈફ
અચ્છા ઓકે તમારી કોઈ બેસ્ટ મુમેન્ટ તમારી પા ય પાસ્ટ ફ્યુ યર્સમાં
હા એવીી તો બધી બહ બધી છે પણ આમ સ્કૂલ મુમેન્ટને અમે બહુ યાદ કરીએ અમે મોટા થઇ ગયા ને તો શું કેવાય સ્કૂલ ની બધી બહુ યાદ આવે અ એ મોટા અ નાના હતા ત હા અમે નાના હતા ત્યારે એ વિચારતા હતા કે જલ્દી જલ્દી મોટા હ જોપડા હવે એવું વિચાર આવે છે કે નાના હતા તો સારું હતું સમજણ ઓછી પડતી હતી ને તો જવાબદારી ઓછી હતી હવે તો જવાબદારી બી વધી ગઈ અને શું કેવાય હમ શું કેવાય એમ યાદ આવે કે જૂના હતા તારે સારું હતું કે સ્કૂલ ખવાર ઉઠો મમ્મી ઉઠાડે ટ્યુશન જાાવને ફરી બેગ લઈ પાછા આવો ટ્યુશનથી અને આઈને જમો કરો અને પછી પાછું બેગ લઈને સ્કૂલે જતા રહી અને સ્કૂલે થયા ને પછી રમવા ડી એમ પછી આઠ કઈ વાગી જાય ને તો ખબર જ ના પડે એમ
અચ્છા
ફોન બોન એવું કશું હતું નહિ એટલે કેવું કે બધા અહિયાં રમતા જ હોય એમ પોળમાં બધા પણ પેલા તો પોળો હતી હવા એપાર્ટમેન્ટો બહ ઓછા હતા ને સારા તો પડો જ હતી પોળો વ કે બધારે છોકરાઓ કેલા પેલા તો બધા મોબાઈલ ઓછો હતો એમ યુઝ ઓ છો તો મોબાઈલ નો પેલા ટચ સ્ક્રીન હતા જ ક્યાં તો દસ વર્સ દસ વરષથી આવ્યા છે ને દસ વરસ પહેલા તો નાના હતા તો એવું કઈ હતું નહિ એમ
અચ્છા તમારા ફ્રેન્ડ્સ અત્યારે ટચમાં છે તમારા તમે અત્યારે બેઝિકલી કોઈ વોક કરો છો ભણો છો શું કરો છો તમને અત્યારે
કે મને શું કેહે ચિત્ર દોરવાનો બ શોખ તો હું ચિત્ર દોરું અને હું એક આર્ટસ્ટ છું એમ
અચ્છા ઓકે ડ્રોઈંગનો બહુ શોખ છે તમને
બહુ શોખ છે મને એક્યુઅલી માને સુું કેવાય એમ કોણ કેલું એમાં છતું એ ચાલે એમ કારણ કે માર મમ્મીને મારું મમ્મીનું બી ડ્રોઈંગ સારું હતું મારા પપ્પાના સાથે બી બધાનું ડ્રોઈંગ અક્ષર બધા બહુ સારા હતા એટલે મને શું કહેવાય વારસાગત લોઇ માં ઉતરીને આયું છે ને એવું છે. એટલે હું બધાની સાથે તારીફ નહી કરતી પણ એમ મમ્મી લોકોનું સારું હોતું એટલે મને કટેઉપ છે એમ કે કઈ વસ્તુ એમ કરવાની કઈ એવું નહી કે ડ્રોઈંગ કોઈ બી ક્રિએટિવ વસ્તુ હોય ને કરવાની મને બો ગમે એમ નવી નવી વસ્તુ શીખવાની બો ગમે.
અચ્છા.
હમ.
તમારી કોઈ સ્કીલ્સ છે? લાઈક અ તમને જે બહુ જ ગમતી હોય બહુ જ આવડતું હોય એવું કઈ છે?
બઉ આવડતું એટલે કે મારા પ્રમાણમાં મને હારું આવડે છે મનચિત્ર દોરતા હારું આવડે છે ડિઝઇનિંગ કરતા હારું આવડે છે એમ ઓસ ઓસ ગાય લાઈક વિડીયોઝ ને એવું સારું એડિટ કરી લઉં છું એમ.
અચ્છા લાઈક એડિટર ટાઈપ.
હા, એડિટર ટાઈપ એમ શું કેવાય કે મારી મારી જાતે શું કેવાય બધું કરતી હોઉ છું મારી મેરે મારા મનમાં જે આવે હું કરતી હોઉં છું એમ કે શું કેવાય આમ કંઈક યુનિક અને મારા પ્રમાણે માર કંઈક નવું એમ. એમાં આમ મને ટેવ બી છે એક કે હું-હું અમુક ટાઈમ શાયરી લખું, કંઈક નવું લખું કંઈક લખું એમ વિડીયોમાં કંઈક નવું એડ કરું કેક, એમ કોઈ બી આપણી જેમ જે મુમેન્ટ હોય એને વધારે સ્પેશિયલ કેવી રીતે બનાવી એ મને વધારે ગમે છે એમ.
અચ્છા.
હા.
તમને જે બઉુ શોખ હોય લાઈક ટ્રાવેલિંગનો, રીડિંગનો, ડાન્સિંગનો
હા, મને તો ટ્રાવેલિંગ નો બી બહું શોખ છે, ડાન્સિંગ નો બી બોઉ શોખ છે, પણ ડાન્સ કરવાનો ટાઈમ ની મલતો એ વાત અલગ છે, પણ મને ડાન્સિંગ નો બોઉ શોખ છે, બેલ અમે બા સ સ્કૂલમાં હતા ત્યાં સુધી તો બઉં જ ડાન્સ કર્યો છે. ડાન્સિંગ નો, ટ્રાવેલિંગ નો, બુક રીડિંગ કરવાનો બી મને બઉ શોખ સે, તૈયાર થવાનું બી એમ બધા આમ મલ્ટીશ શું કેવાય મલ્ટી શું કેવાય એને કંઈક કેવાય ને એવું કંઈક જેને બધા શોખ હોય એમ.
અચ્છા. તમને સૌ થી વધારે શું શોખ છે, સૌથી વધારે?
સૌથી વધારે તો કઉ છું તો ખરી મને ચિત્ર દોરવાનું એ બહું ગમે છે ને હું આર્ટિસ્ટ છું એમ એટલે.
અચ્છા, ઓકે. તમારી નાનપણની કોઈ એવી બઉજ જ બહુ જ મેમોરેબલ યાદ છે એવી?
હા, અમે જ્યારે બેનપણી જોડે રમતા હતા ને એ વખત. તે એ એલે કેવું હતું કે હમે અમે સ્કૂલમાં હતા ને તો એટલે હું તો કેવી એકદમ સિન્સિયર ટાઈપની ગર્લ હતી, એટલે મીન્સ હું મસ્તી કરતી તી પણ કોઈ ને સ્કૂલમાં ખબર ના પડે કે હું મસ્તી કરું છું એમ. કેમકે આમ શું કેવાય એવું લાગે જ નહીં મેડમને કે આ મસ્તી કરશે જ નહી, એટલે કોઈ કરે ને તો બી આમ શું કેવાય આમ ઓ ખબ આમ એવું લાગે કે ના આ તો ના કરે, મે કર્યું હોય તો બી એક વાર કેવું થયું તું કે છે ને વ ભ સર એ સર છે ને અહ એટલે એક સબ્જેક્ટ લેતા તા કોમ્પ્યુટર, એમાં કેવું હતું કે બધા એ પેન્સિલ ખખડી, અમે બહુ જ બોર થઈ ગયા તા ને તો એ કેવું પાછળ વાળા એન તો ખબર પેલો છેલ્લો દિવસ મૂવી હત તો તો એમાં પાછ ફરે તો પેલું નતા કેતા મૂડ-મૂડ કે ના દેખ મૂડ-મૂડ કે તો એટલે અમે બધી છોકરીઓએ કેવું કર્યું કે બધાએ સર થી બહું જ બોર થઈ ગયા તા ને તો કઈક ઇન્ટરસ્ટિંગ કરવા માટે છે ને બધા પેન્સ સર જેવા પાછળ ફર્યા ને એવે તો બધી છોકરીઓએ પેન્સિલથી આમ તબલા વગાડ્યા, તો હું તો પેલી બેન્ચિસે બેઠી તી. અને હું જે છોકરી તો બેસતી તી ને એ છોકરી જોડે ક્લાસમાં કોઈ ના બેસે, કેમકે એ છે ને થોડીક શું કેવાય એના માથામાં જુષઓ ફરતી હોય, ને એને છે ને છોકરી ને કોઈ જોડ ફાવે નહિં. અને એન મમ્મી દર વખત કમ્પ્લેન કરવા આવે કે મારી છોકરીને પેલી જ બેંચે બેસાડવાનું, એટલે મને કેવું કે ભણાવ તા એમને છે ને ફોકસ ભણવા ઉપર જ હોય એમ, કા અલે મસ્તી કરું પણ આમ-આમ આગળ બેસવાનું મને વધારે ગમે પહેલાથી પહેલી બેન્ચિસે બેસવાનું ગમે એમ, છેલ્લી બેન્ચિસે બેસુ તો મસ્તી ના ટાઈમે એમ, પણ પણ આગળ હું પહેલી બેન્ચિસે બેસ તો વધારે મેં બી ત પેન્સિલ ખખાડી પણ સરએ બધી
હલો, હા તમારો અવાજ નહી આવતો.
હલો. તો આખી શું કે બે બધાય બેન્ચિસ ખખાડી, મે બી ખખાડી, પણ મને મને સર મન ને પેલી બેન્ચિસ ઉપર જે છોકરી બેઠી તી ને એને ના બહાર કાઢી, બીજી બધી છોકરીઓને બહાર કાઢી મૂકી.
અચ્છા.
હા. પછી બીજું તો કેવું કે અમે પ્રવાસ ગયા ને બધા પ્રવાસ બી અમને બહુ મજા આઈ ગઈ હતી એક વાર તો હું પ્રવાસ ગઈ હતી તો અમે ત્યાં ગયા ત ને જ્યાં નાઈ નાઈટ સ્ટે કર્યું તું ને ત્યાં આગળ અમે ઊંઘયા તા તો મને છે ને બેસ્ટ છોક એમાંથી બે છોકરીઓ છે ને બઉ જ બેસેણ હતી તો હું એ બે વચ્ચે હઈ ગઈ મે મને બ ભીક લાગે તમા બે વચ્ચે મને ઊંઘવા દ અને હવાર વહેલી ઉઠાડી દઈશ તમને તમને ઉઠાડી બી દઈશ એમ ઉઠી દઈ ને ઉઠા દઈશ તો એ લોકો એ બેજણ ની વચ્ચે બેસી ગયું અને હઈ ગયું તો પછીઆખી રાતે બે જણે હું વચ્ચે કરી એવી લ તો મારી એવી લાતો મારી ન કે ના પૂછો ને વાત
અચ્છા અચ્છા બીજું કોઈ તમારી ા તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો નાનપણમાં
હલો હલો મારો અવાજ જાવ તમે
હા આવે છે તમને મારો આવે છે
હા હા આવે છે આવે છે
પમાં કઈ કઈ જગ્યાએ ફરવા ગયા છો
પવા તો બો એમ પહેલા તો ઓછા વધારે છે પણ શું કેવાય નજીક નજીક માં બધે પપ્પા સંતરામાં લઈ જાય ડેરી લઈ જાય મરિયાદમાં લઈ જાય એમ મુદ્દે બહાર ઓછા ગયા છે મામાને ઘરે લઈ જાય
અચ્છા તમારી કોઈ બહ તમારી તમારી સિસ્ટર સાથે કોઈ બેસ્ટ મુમેન્ટ
ઓ બાપા એ જો રોજ કકડાટ થાય મારી તો બેસ્ટ મુમેન્ટ છે એને જો કકડાટ કર્યા વગર મા દિવસ ના જાય
ગમે એની સાથે
એની હ એની એની જોડે મને ગમતું નહી પણ ગમાડવું પડે છે ભગ પડવા આવી ગઈ ને એટલે આમ તો કશું છે નહીં પણ તો એ ભગ પડાવવા તો આ આવી જ ગઈ ને ના
તમે નાનપણમાં કઈ કઈ ગેમસ રમતા હતા
સતોડિું રમતા હતા ભાઈ ભાઈ ચાઈની રમતા હતા માલમદાની પકડ દોખ સમડી સાપ ઓટલો ર ઓટલો પછી નદી કે પર્વત ફરી ક્રિકેટ વોલીબોલ બાસ્કેટબોલ ફૂલ રેક કે કોમ્પ્યુટર માં ગેમ્સ બી રમે છે છે સાપસીીડી વેપાર અમદાદની બાજી તેલજીીરું વજીર વજીર પછી સોલા ચિઠ્ઠી પછી કલર કલર ક કલર ફરી શું કે બેરોું અંતાક્ષરી અંદરી ખીસકોલી કુતરાનુંું હાડકું પછી ઉનો પછી પત્તા થી પેલું ડોંકી મોંકી ફરી ગ્ધા ચોર પછી તીન બતી બી અમે રમ ફરી બિસ્કીટ બી અમે રમતા તા ફરી તાજમહેલ ભી અમે બહુ બના્યા છે. ફરી અમે ઈ કો બી બહુ ખાધો છે. અને મારે બો ખાધો છે.
અચ્છા!
હા.
ઓકે કયું તમારો આટલો પ્રિશિયસ ટાઈમ મને આપવા માટે. મને બૌ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને હા હા થેન્કયુ બાય.
વેલકમ